નમસ્કાર મિત્ર કેમ છો?
હા નમસ્કાર હું ખુબ સારો છું તમે કેમ છો?
હા હું પણ સારો છું અને મજામાં છું, શું કેવ અત્યારે તો, કેરીની સિઝન ચાલુ થવાની છે તમારે બધાને કેરી આવેલી હશે ને?
હા યાર કેરી તો આવેલી છે થોડી ઘણી છે પરંતુ આ વાતાવરણના લીધે બધા ઘણા બધા અમારા મોંઘરો છે તે કાળા પડી ગયા છે, કારણ કે વાતાવરણ બદલાતું જતી રહ્યું છે અને, આ કેરીને પણ એટલું બધું નુકસાન કરે છે જેથી કરીને એટલી બધી સારી કે કે ના આવી છે, તો અરે આવી છે?
હા એમ તો અમારે પણ અમે દવાને એવું છાંટેલું હતું જેથી કરીને, કેરી સારી આવેલી છે, પરંતુ આ તમે કેમ તેમ વાતાવરણના કારણે જે એનો જે મોગવારને એવું છે તે બધું કાળો પડવા માંડેલું છે, એના કારણે, એ બધી કેરી એટલી જોઈ એટલી યોગ્ય રીતે આવેલી નથી અને, યોગ્ય પ્રમાણ માટેનો સારો પાક, જેટલા અમે ધરેલું હતું એટલા કે એટલો પાક નથી આ વખતે થયો.
હા કારણ કે આ વાતાવરણ ના લીધે આપડ ઘણું બધું નુકસાન થઈ જાય છે ને પાક માટે તો નુકસાન થાય જ છે, અમે તો પા એટલે કે આ સિઝન માટે કેરી કરીએ છે પરંતુ અમે સિઝને સિઝન અમે, પાક પણ ઘણા બધા શાકભાજીઓ છે. છે, પછી આપડ ઘણી બધી ફ્રૂટો છે અમે ઘણી બધા એ ઉત્પાદન કરીએ છીએ. અને તેના કારણે અમને ઘણો પણ થાય છે પરંતુ આ વાતાવરણ બદલાય જ્યારે તેના કારણે અમને ઘણું બધું નુકસાન પણ થઈ જાય છે. એટલે તમે
એ તો છે કારણ કે એમાં શું છે કે અમે પણ મોટા ભાગે વધારે પડતી અમે ખેતી કરી ખેતી પર આધારિત છે અમે પણ શાકભાજીને ખૂબ કરીએ છે પરંતુ જે એમાં પણ ખાટર યોગ્ય સમય જોઈએ છે. સમયે દવાને એવું છાટવું પડે છે અને ઘણી વાર તો શું છે કે એમાં જો આપણે યોગ્ય કાળજી ના રાખીએ તો આ વાતાવરણના લીધે એમાં પણ રોગો થાય છે અને પછી તે શાકભાજીઓને એવું તે યોગ્ય રીતે પ્રમાણમાં થતું નથી અને તે બગડી જાય છે.
હા એ વાત સાચી છે કારણ કે વાતાવરણના લીધે તો હ હવામાનમાં ફેરફાર થાય છે જેના કારણે વાતાવરણ તો બગડે જ છે અને શાકભાજીને પણ ઘણી મોટી અસર પડે છે કારણ કે શાકભાજીને બરાબર ખાટાર આપવું જોઈએ અને જે સમ દવા છે સીઝન પ્રમાણે એ બધી રોગોથી બચવા માટે તે આપણે આ જ કે કૃષિ ઉદ્યોગો છે તેના આવી બધી દુકાનોમાં આપણે એનો જાણ લેવી જોઈએ અને તે પ્રમાણે આપણે દવાઓનું એમને છાંટવું જોઈએ જેના કારણે આપણી શાકભાજી ખૂબ સારી રહે અને આપણ આપણે એવો ઘણો ફાયદો થાય અને જેના કારણે આપણે શાકભાજીઓ કે પછી કેરીઓ હોય કે એવી ઘણા બધા પાકોના લીધે આપણને લાભ થઈ શકે છે.
જો આપણે યોગ્ય પાક કરેલો હોય તો પછી પછી યોગ્ય તેનું ઉત્પાદન થાય ને તો આપણને તેના પૈસા સારા એવા મળે પણ જયારે આપણો પાક બગડી જાય છે ત્યારે આપને નુકસાન થાય છે શું ઘણી વાર તો આવી ખેતીમાં પણ ઘણા લોકો તો લોન લઈને ને ઉધાર પૈસા લઈને બિયારણો ને લાવે છે પછી તે ખેતી કરે છે અને તેઓના પછી ખેતી બરાબર ન થાય તો તે નિષ્ફળ જાય છે અને તે તેઓને તે લોન માં અને તે કર્જામાં ડૂબી જાય છે એવું ઘણીવા રા ગામમાં તો એક બે ઘરે થયેલું પણ હતું જેથી કરીને પછી તે ખર્ચો ખુબ જ વધી જાય અને પછી તે તેઓ તેઓ ડેવામાં ડૂબી જાય છે એવું તમારા કશે થયેલું કે તમારા જાણવામાં એવું
હા અમારા ગામડાઓમાં તો ઘણા લોકો ખેતી પર એટલે ખેતી કરે છે અને તે ખૂબ સારી રીતે કરે છે પરંતુ અમુક અમુક એક એક એક પરિવારમાં એકવાર થયેલું હતું કે એને એમણે પોતાના બધા પૈસા એમ ખેતીમાં એમની પાસે કઈ રહેલું ન હતું તેમનો એવો આધાર હતો કે હું ખેતી પર ઘણો બધો એવ ફાયદો કરી લેશે એ મને આગળ જતા કામ આવશે પરંતુ એણે બધું રોકાણ ખેતીમાં જ કરેલું હતું પણ તો એનો પાક બરાબર થયો ન હતો તેથી કરીને એને પછી એમના પરિવારે પણ ખૂબ એવી ગંભીર પરિસ્થિતિ અનુભવી હતી કારણ કે તેણે પોતાથી અગાઉથી ખેતીમાં રોકાણ બરાબર ન કર્યું અને પોતા પાસે રાખેલા પૈસા પણ બધું ખેતીમાં જ નાખી દીધા એના કારણે એણે ઘણી બધી લોન પણ લેવા પડી અને હમણાં એ બરાબર પરિસ્થિતિમાં નથી
હા એવું થાય છે પરંતુ હવે આમાં તો વાતાવરણ પણ સાથ આપવો જોઈએ કારણ કે જો આપણેે યોગ્ય દવા પણ લખીએ અને યોગ્ય ખાતરને એ પણ કાળજી પણ આપીએ પરંતુ જો વાતાવરણ બગડી જાય તો તેના કારણે પણ એ બધી શાકભાજી અને ખેતીમાં ખૂબ અસર પડે અત્યારે આપણે જોયું તેમ કેરી પણ ખૂબ એવી મોગર આવેલો હતો પરંતુ તેના જે હવામાનના કારણે બધું કાળું કાળું થઈ ગયું હતું અને મોગર બગડી ગયો હતો એ જેવી જ રીતે વાતાવરણ એ અ ખૂબ જ આધારિત છે વાતાવરણ પર ખેતી તો આધારિત છે અને જો આ વાતાવરણ બગડી જાય ને તો આપણને બહુ નુકસાન થાય છે અમારે તો એટલું બધું અ મૂંઝવણમાં છે અત્યારે કેમ કે કારણ કે દવાનો એવા ખૂબ ખર્ચો થઈ ગયેલો હતો કેરી છાંટવામાં અને હવે કેરી યોગ્ય પ્રમાણમાં દેખાતી જેવી નથી હવે વિચારે વિચાર એવા આવે છે કે કેરીમાંથી દવાના પૈસા પણ આવશે કે પછી કોર્ટમાં જશો કે બધું ટેન્શન જેવું અનુભવ આવે છે બરાબર ને
હા એતો થવાનું જ છે કારણ કે કેરી સિઝન આવે કોઈ સિઝન ના આવે તે આપણે અગાઉથી એટલે અગાઉથી આપણે પ્રિપેરેશન રાખવું જોઈએ એમાં કેટલું રોકાણ કરવું જોઈએ તે અગાઉથી આપણે નક્કી કરવું જોઈએ ઘેરે ખર્ચ કરવા કેટલો ખર્ચ કરવો જોઈએ એ માટે આપણે ખેતીમાં બધે જ પૈસા નાખી દ તો પછી આપણે પૈસ પછી ઘેરે રહીને વાપરવાના ખૂબ મૂંઝવણ પે છે જેથી કરીને આપણે લોકો કઈ ખેતી કરીએ છીએ અને તેમાં નુકસાન પણ ભોગવવું પડે છે અને લાભ પણ થાય છે એટલે બંને પરિસ્થિતિ આપણે તો અગાઉથી જ સક્ષમ રહેવું જોઈએ
હા એ વાત તો સાચી છે તમારી પણ એ ઘણી વાર શું પૈસા ના હોય તો પછી ખેતીમાં રોકાણ કરવા માટે પૈસા લાવ્યા ક્યાંથી એટલે ઘરે પૈસા હોય એ લગાવી દે પડે છે પણ એ પણ સાચી વાત છે તમારી પણ કે જો આપણે પૈસા બચાવવા જોઈએ કારણ કે જો બધા જ પૈસા લગાવી દે તો આપણને પછી ખર્ચવામાં તકલીફ પડી જાય અને ઘરમાં પછી ખોરાક લાવવામાં અને એમાં પણ તકલીફ પડી જાય જેથી કરીને આપણા પૈસા બચાવએ તો આપણને કામ લાગે જ છે હવે ખેતી પર પણ એવો તો એમ તો જોવા જાય તો અમારા ગામમાં અને અમારા વિસ્તારમાં તો ખેતી પર ખૂબ જ વધારે આધારિત અ ધ્યાન રાખે છે અને તેઓ વધારે પડતા ડિપેન્ડ ખેતી પર રહે છે પરંતુ તો ખેતી સારી બાબત છે પરંતુ એમાં જો નુકસાન થાય તો એ ગંભીર બાબત બની જાય છે એવું મને તો લાગે છે
હા એ તો ખરું જ છે અવે તો અમે ખેતી કરીએ છેીએ તો અમે તો અગાઉથી જ નુકસાન થાય તો પછી શું કરવું જોઈએ અને લાભ થાય તો પછી તે ફાયદો જ છે પરંતુ નુકસાન થાય તો અમે અગાઉથી જ એકદમ સક્ષમ છીએ કે શું કરવું અને અગાથી જ અમે આટલા ર કરીએ કે આટલું નુકસાન થયું આટલા પૈસા તો જવાના જ છે અને તે આપણને એટ એ તો ખરું જ છે કે ખેતીમાં તો આપણને લાભ કે નુકસાન થઈ જાય છે પરંતુ અમે એ બધા નુકસાન પણ થાય છે પણ અમુક એ વેપારીઓ છે તે લોકો અમને થોડું ઘણું એમ લાભ આપી આપી શકે છે અને એ વેપારીઓ અમારા અમારા કોઈ પણ શાકભાજી વેચ ફ્રૂટ વેચ છે તેમને અમને સારો ભાવ આપે છે અને અમે એ સારો એો લાભ અમને મળી શકે છે
હા એ તો સાચી વાત છે જો આપણેે યોગ્ય વેપારી ના આપણે આપણને વેપારી પણ પૈસા આપે તો આપણને પણ સારા એવું વેતન મળી રહે અને આપણા ખર્ચાઓ છૂટી રહે છે પણ ગરીબ શું છે કે વેપારીઓ પણ આપણને યોગ્ય કિંમત રાતા નથી તેઓ જે બજાર કિંમત હોય તેના કરતા અડધી કિંમત જ આપે છે એવું ઘણી વાર થઈ શકે છે કારણ કે અ આવું થવું શક્ય છે અને ઘણી વાર શું છે કે વેપારીઓને પણ યોગ્ય કિંમત તેની મળતી નથી અને તેઓ જે બજારમાં કિંમત ચડે છે તેના અભાવે આપણને પણ આપણે ઓછી કિંમત આપે છે અને આપણો માલ કોઈ વાર ન સ્વીકારવા પણ ઉત્પાદન આપણું ન પણ સ્વીકારાય છે એવું પણ બની શકે છે એકવાર અમારે કે કેરીની પાકમાં અમને પછી કેરી યોગ્ય સમય અમે પાડેલી ના હતી પછી અમે મોડે લઈ ગયેલા હતા તો અમારો કેરી નો પાક એમાં જોઈ એટલો ભાવ અમને ન લાગેલો એવો અમારે હાથે એક વાર એ ઘટના બનેલી હતી
હા તમે જે કીધું કે એ વેપારીઓ પણ વેપારીઓને પણ આપણે અંદર થી જાણ કરવી જોઈએ કે વેપારીઓ એટલે વેપારીઓ પણ આપણને એ ભાવ વધારે આપી દે અમુક વાર ઓછા આપે એ પણ આપડા એટ બજારમાં શું ભાવ ચાલે છે એ આપણે અગાઉથી જાણ લેવી કારણ કે આપ વેપારીઓ આપણને ઘણું બધું ઉલ્લું પણ બના જાય છે કારણ કે ભાવ વધારે હોયને આપણને ઓછો આપે છે એટલે આપડા બધા માર્કેટમાં જઈ તો આપ બધા જ વેપારીઓની મુલાકાત લેવી અને તે દુકાનમાં જઈને ભાવ બરાબર સમજવા અને કઈ જગ્યા આપણને સારો ભાવ મળે ત્યાં આપણું ઉત્પરણ જે પણ થયેલું હોય ત્યાં એને આપવું જોઈએ આ કેરીમાં પણ ઘણી બધી એવું જ હોય છે કે માર્કેટમાં બધા વેપારીઓ આવે છે અને કેરીઓ લે છે જેમાં સારી કેરીઓને પણ ઓછો ભાવ મળે છે અને એજ પ્રમાણે અને ખરાબ કેરીઓને વધારે પણ ભાવ મળે છે જેથી કરીને આપણેવા વેપારીઓને મુલાકાત લેવી કે આપણને કયો વેપારી આપણને સારો એવું ભાવ આપે છે અને ત્યાં આપણને સારો એવો ફાયદો થઈ શકે છે
હા એ સાચી વાત છે અને મારે તો એવું માનવું છે કે આપડણે યોગ્ય ખેતી કરીએ તો આપડણે યોગ્ય કાળજી રાખવી જોઈએ જેથી કરીને આપણા પાક નું નુકસાન ના થાય અને વાતાવરણ બી ના બગડે અને તે વાતાવરણમાં બગડે તો પણ આપણે તે પાકને સાચવી શકીએ એવા જ આપણે તો ઉપાયો કરવા જોઈએ તમારે પણ એવાજ ઉપાય કરવા જોઈએ એવું મેં તો માનું છું અને યોગ્ય ખેતીમાં આપણે લાભદાયક થાય એ આપણો સારો પાક બને એ આપણે મે તો ધ્યાન આપવા વિનંતી કરું તમને તો
હા તમે જે કીધું એ વાત બરાબર છે ખેતીમાં ખેતી તો આપડે કરવી જ જોઈએ કારણ કે કૃષિ પ્રધાન દેશ એટલે ખેતી પ્રધાન દેશ પણ છે આપડ અને આપણેે ઘણા બધા એવા ખેતી પર જ બધા અમુક લોકો તો આધારિત છે
હા એ ધ્યાન રાખીને હવે આપડે તમે પણ વાતાવરણ બગડે તો યોગ્ય કાળજી આપજો ખેતીમાં અને યોગ્ય દવાઓનોો ઉપયોગ કરીને તમે પણ યોગ્ય સારી રીતે ખેતી કરો એવી આશા રાખો છું
હા સારું